મિત્ર ઘણા દિવસ પછી તમે આજે ફોન કરી રહ્યો?
હા, મિત્ર શું કરો છો મિત્ર?
કશું નહી મિત્ર કામના કામનો સમય હતો કામમાં કામમાં આખો દિવસ નીકળી જાય છે મિત્ર. એ તો તને યાદ છે આપડે જે કોલેજ ના દિવસો હતા શું જીવન હતું. કોલેજ ના દિવસોમાં જે મજા આવતી હતી. તે કશી અલગ જ હતી મિત્ર તને યાદ છે આપણે કોલેજ વિશે કશું કે મને તું મને કશું અમુક વસ્તુ યાદ જ નહિ તો કેને મને કોલેજમાં આપણે કેવું જીવન કાઢીધું તે.
હા મિત્ર. તને ખબર છે આપડે જયારે કોલેજમાં જતા હતા ત્યારે આપડે સ્કૂલ ના એટલે જે સ્કૂલમાં જતા હતા તેનાથી કરતા એકદમ અલગ અલગ ટાઈપ
હા મિત્ર તે તો કઈ એ જ વાત લવું કે આપડે સ્કૂલમાં શું મજા કરતા હતા. આપણને એવું લાગતું હતું કે કોલેજમાં જશું મજા આવશે પણ તે બી સાચી જ મજા તો આવતી હતી પણ શાળામાં મજા આવી તે કોલેજમાં એની અલગ મજા હતી મિત્ર તું કેસો મને કોલેજ વિશે.
હા, મિત્ર આપડે જયારે કોલેજમાં જતા હતા ત્યારે બેલે સ્કૂલ માં જતા હતા ત્યારે આપણને યુનિફોર્મ આપવામાં આવતો હતો. પણ જયારે આપણે કોલેજમાં જવા લાગ્યા ત્યારે આપણને યુનિફોર્મ નથી પરંતુ આપણે જે રોજબરોજના કપડાં પહેરીએ નવા નવા તે કપડાં પહેરીને જવા માટે કહે છે અને મિત્ર એ એ આપણે માટે સારી વાત કહેવાય કે રોજ રોજ યુનિફોર્મ પહેરવાવામાં નહીં આવે તો આપણને જરાક અલગ દેખાશું સારા દેખાશુ એમ કરીને અને મિત્ર કોલેજમાં જયારે જે જ્યારે આપણને એક આપવામાં આવતો હતો સ્કૂલ ટાઈમે પણ આપવામાં આવતો પણ કોલી ટાઈમમાંને અ અલગ અલગ ટાઈમે એવા અલગ અલગ કોર્સમાં જે લીધેલા વિદ્યાર્થીઓ એને અલગ અલગ આઈકાર્ડ આપવામાં આવતો હતો. અને મિત્ર તને ખબર છે કોલેજમાં આપણે કેવી કા મસ્તી કરતા હતા અને કેવી ક એવી વાતો કરતા હતા તે ખબર છે મિત્ર.
હા મિત્ર તને યાદ છે આપણે શરૂઆત માં જારી કોલેજ શરૂ થઈ હતી ત્યારે પણ બને અજાણ જા આજે જાણે બનીને મળેલા હતા પરંતુ હવે જે આપડે ક્યાવા મિત્ર છે. શરૂઆતમાં આપે કોલેજમાં ફર્સ્ટ યરમાં આપે પછાડી તું બેતો હતો અમે બી તમારી પાસે આવીને બેલા પછી વાતચીત કરતા કરતા સારા મિત્ર બયના ત્યારબાદ આપે પછી હાથે જ છે મિત્રો તને યાદ છે કોલેજમાં કયા કયા ફંક્શન આપડે ઉજવેલા.
હા મિત્ર આપને કોલેજમાં જોયા જાય તો ઘણા બધા ફંક્શનો જોયેલા જેમ કે ગણેશ ઉત્સવ જન્માષ્ટમી હું ઉત્તરાયણ આવી ઘણી બધી આપણે જે ઉત્સવ છે એ તહેવારો છે આપડે ઉજવેલા. તેમાં આપણે ઘણી બધી ઉત્સવમાં ભાગ પણ લીધેલો જેમ કે આપડે ગણેશ ચૌ ઉસવમાં કેટલાક બધા એ મિત્રોએ ભાગ લીધો હતો જેમાં આપણે બંને પણ હતા જન્માષ્ટમીમાં પણ આપણે હતા. તેમાં ખબર છે મિત્ર કે મટકી ફોડવા માટે તું જ ચડેલો હતો ત્યારે પડવા પડવાથી ચલો તો ખબર છે મિત્ર.
હા મિત્ર યાદ છે ને. જયારે હું ઉપર ચડ્યો હતો ત્યારે મટ મટકીને પકડીને દોરડાને ઉપર હતો. વ ના પડી જ જતી પરંતુ તમે પછી ઉપર ચડ્યા અને મને ઉચ નીચે ઉતારેલું તે કશી અલગ જ બાબત હતી પછી આપણા કોલેજમાં નવા નવા ડે ઉજવતા હતા ગરબા ડે આ ફેસ્ટિવલ ડે પછી આપડે સરખા કપડાં પહેરતા હતા એક દિવસે આપડે બધા એવી રીતને શું વાત જ અલગ હતી. તમે તો છોકરીઓને જોવા માટે દિવસ ના નીકળે તમારા તો તેમાં તો કઈ અલગ જ વાત હતી મિત્ર. તો મિત્ર તને યાદ છે કોલેજમાં આપડે કેવા વર્ષ કાઢેલું હતી ચાર વર્ષ.
હા મિત્રો આપડે જયારે પહેલા વર્ષમાં આવેલા ત્યારે તો આપણને એવું લાગતું હતું. કે ક્યારે કોલેજ પડશે ક્યારે નોકરી કરશો ક્યારે એ થતો. અને પણ જયારે કોલેજમાં ગયા ત્યારે એક એટલા નવા નવા દો ફ્રેન્ડો બન્યા મિત્રો બન્યા. જેમ કે એક તું મારો ખાસ મિત્રો બન્યો ને એવા ઘણા બધા મિત્રો બન્યા. આપણને કોલેજમાં એવી વસ્તી કરીને એ ગમે તેવી પ્રવૃત્તિઓ કરને ક્યારે વરસ વીતી ગયા કઈ ખબર જ નથી પડી અને આપણને એવું થયું કે કે કસ એ કોલેજના દિવસો પાછા આવી જાય તો સારું એમ થવા લાગ્યું કે એવી આવી પડી પરિસ્થિતિ થઈ ગઈ હતી. તો મિત્ર તમને ખબર જ હશે કે આપણે કોલેજમાં અ ગરબ જેમ કે તમે કીધું ગરબા ડે ને એ વાત ઘણા બધા ઉત્સવો અ ઉજવ્યા હતા તો મિત્ર હજુ કોલેજ વિશે જે આપણે કર્યું હતું પ્રવૃત્તિઓ તેના વિશે હજુ તમે કઈ માહિતી વધારે આપશો
હા મિત્ર કેવું નહી કેવી રીતના આપડે મસ્તી કરતા હતા ચીલીબીન મિત્ર તને યાદ છે ને ત શિક્ષક દિ ના દિવસે આપણે ઈકોનોમિક્સ ના સર જેવા કર્યા હતા અને તેમમે ક્લાસમાં ભણાવવા ગયા હતા પણ તમે સારું બી કર્યું હતું મિત્રો યાદ છે ને આપણે કોલેજમાં આપડે બંક મારીને આપડણે બહાર ફરવા જોતા હતા આમ ગાડીઓ પર ફરવા જતા હતા દરિયા કિનારી ફરવા જતા હતા તે કશી દિવસ જ અલગ છે ખાસ એવું વિચારું છું કે આપડ દિવસ આવીત અને કેવી રીતના આપણે વળતા વળતા ચાર વર્ષ કેવીીતના કઢ નાખ આપ કશું ખબર જ ના પડે કોલેજને આપડ કતા આ શું કોલેજ છે આમાં શું મજા આવશે પરંતુ એવી રીતેના જ આપણે ચાર વર્ષ કા કાડ નાખીયા આપણને જ ખબર નથી અને હવે જો હવે કશું આપડા આપણે ખાલી યાદો જ છે પરંતુ જે દિવસો જીવાના હતા તે આપણે કોલેજ માં જીવી નાખેલા છે
બધું જ છે જે કોલેજ માં હતું મિત્ર પશુપિકા પરંતુ મિત્રો તને યાદ છે કોલેજમાં આપડે એક વાર તમારા સાથે એક છોકરાની લડાઈ થઈ ગયેલી તો આપડણે શું માર મારેલ એને પરંતુ એ ખોટું બી હતું એમાં આપડણે ભૂલ પછી આપ સર ખબર પડી હતી કે આપ ભૂલ થઈ ગઈ છે હવે શું કેું મિત્ર તમે બોલો મિત્ર તમે કેવું છે બધું
હા મિત્રો જયારે આપડ કોલેજમાં હતા ત્યારે તમને ખબર છે આપણે જયારે પરીક્ષા આપતા હતા ત્યારે આપડણે વાંચવા વગર જતા હતા અમુક સબ્જેક્ટમાં વાંચવા વગર જતા હતા અને અમુક સબ્જેક્ટમાં વાંચવા વાંચીને જતા હતા ત્યારે ખબર છે મિત્રો જેવા આપણે વાંચીને જતા હતા એમાં આપણને કેટી લાગતી હતી અને જેમાં આપણે વાંચ વાંચીને જતા હતા એમાં કેટિ લગતી હતી ને જેમાં વાંચવા વગર જતા હતા એમાં આપડે પાસ થ જતા હતા ખબર મિત્ર
હા મિત્ર ખબર ને આપડું વાંચ્ય વગેરે જ જતા તો તો પણ પાસ થઈ જતા હતા પરંતુ જે સબ્જેક્ટમાં વાંચી જે તેમાં તો કેટી જા આવતી શું વાત હતી પછી આપડ મા બાપ ને કહેતા પણ મા બાપ પછી સમજી જતા કે ચાલો છોકરી કરતો તો છે એટલે પછી આપડે પછી ફરી ફરી એક્ઝામ આપીને આપડે પોતાને સાબિત કર્યું કે આપડણે પાસ થઈ શકે છે એવી રીતના આપણે કેટીની એક્ઝામ આયપી આપણે પાસ થઈ ગયા અને હવે આરામ આરામથી આપણે નોકરી કરી છે મિત્ર તો કશું કે છે આપણાજ કોલેજ જીવન વિશે
હા મિત્ર આપડ ખબર છે આપણે કોલેજમાં જયારે આપણે લેક્ચરમાં બેસતા ત્યારે આપણે લેક્ચરમાં વચ્ચે બહાનાક કરીને આપણે બહાર ફરવા જતા હતા બહાર આપણે નાસ્તો કરવા જતા હતા એવ ઘણી બધી આપે પ્રવૃત્તિ લેકચર છોડીને કરતા હતા અમુક સમય તો આપડે લેકચર છોડીને ગમે ત્યાં આપણે તમે કીધું તેવું દરિયા ફરવા જતા હતા ગમે વું આપડે ગમે તેવી પ્રવૃતિ કરતા હતા ખબર છે મિત્ર
હા મિત્રો ખબર છે ને આપડ આપડે ચાલુ કોલેજમાં સર ને કતા અમારી બસ આવવાની છે અમારે જવું છે અને ત્યાર પછી આપડે નીકળી ને ડાયરેક્ટ નીકળી જતા હતા દોસ્તા લોકો ફરતા જમતા મજા કરતા મિત્ર તને યાદ છે આપડા કોલેજમાં ફેરવેલ ઉજવતા હતા
હા મિત્ર કે જયારે આપડ કોલેજમાં ફેરવેલ ઉજવતા હતા ત્યારે આપણે છેલ્લા જે ક્ષણે આપણને જે કોલેજની યાદ યાદો હતી તે આપણે અચાનક તાજા થવા લાગે છે કે શું કોલેજ જીવન હતુ. શું આપણે કોલેજમાં એટલો સમય વિતાવ્યો તે એક પરમા ખતમ થઈ ગયો છે એવું લાગતું હોય છે. એટલી કોલેજની એટલા મિત્રો બનાવ્યા હતા તે છૂટા પડી જાય છે. એટલી ઘણી બધી એવું આપણે લાગણીઓ છે એ આપને મટી જાય છે અને આપણને એવું થઈ જાય છે, કે ખાસ કોલેજ જીવનમાં પાછસે આવી જ તો સારું આપણા છૂટા થયેલા મિત્રો પાછા મળી જાય તે એવું ઘણું બધું ફીલ થાય છે. એવું ઘણી બધી ફેરવેલ ના દિવસે આપણને યાદો આવે છે, એવું ઘણું બધું થાય છે મિત્ર શું તમારા જીવનમાં ફેરવેલ થયો હતો મિત્રો તો તમને એવું બધું થતું હતુ.
હા મિત્ર હતોને તને યાદ છે, મિત્રો આપડે કોલેજમાં આખો દિવસ આપણે ભણતા ત્યારબાદ હોસ્ટેલમાં આવીને આરામ કરતા અને ઘણી મજા એવી કરતા આપડે વિક્રમ મિત્રો તને યાદ છે, આપડે જયારે કોલેજ ના ભાગમાં આપણે બેહી રહેતા ત્યારે એક મિત્ર ઉપ આપડ નારયળ પડી ગયો હતા, આપણે કેટલી મસ્કરી કરી હતી તેને એના માથા પર મા નારેયડ પડ્યો હતો પરંતુ એને વાગ્ય બી બહુ હતુ પણ સા સાજો હ હતો, એલોમ મિત્રતાને યાદ છે આપડે અમુક સમયે કોલેજમાં એવું કતા કે શું કોલેજ છે, આમાં તો શું છે આમાં મજા નથી પરંતુ હવે લાગે છે જે મજા હતી તે કોલેજની શાળામાં જ હતી. અને આ દિવસો આપડા પાછા આવવાના બી નથી. જેથી આપણે જે મજા કરી તે ખોલેને શાળામાં મે મજા કરી અને હવે હવે માત્ર કામ ની કામ જ કરીએ છીએ આપણે મિત્રો તારા કઈ કશો અનુભવ કે કોલેજમાં આપડે શું મળુ
હા મિત્ર આપણે કોલેજમાં એમ પેલા વિચારતા હતા કે કોલેજ કરીને શું ફાયદો શું થશે. આગળ શું કરવાના એ બધું કોલેજમાં કોલેજ જવાના પેલા ઘણો બધો વિચારતો હતો, પણ જયારે આપણે કોલેજ ગયા ત્યારે આપણને એવું થયું આપણને એવું ભણાવવા શીખવાડવામાં આવ્યુ કે કોલેજ કર પછી તમે શું શું કરી શકો છો શું શું ગાઈડલાઈન છે. શું શું તમે આગળ જીવનમાં કરી શકો છો એવું બધું શીખવામાં આવ્યું હતુ કે કોલેજ પછી તમારી મોટી મોટી ડિગ્રી છે, એ કરવામાં શીખવાડવામાં આવે છે. પછી ત્યાં કરીને તે કરીને તમે જોબ મેળવી શકો છો, એવી અલગ અલગ આપણને જોબ વિશે માહિતી આપવામાં આવતી હતી અમુક વિદ્યાર્થીઓ તે શીખીને આગળ પણ વધી ગયા છેને, આપણેે પણ વધી ગયા છે જે તે શીખીને તો મારેતો એવું કેવુ જે લોકો કહે છેને, કે કોલેજ લાઈફ એકદમ બેકાર લાઈફ છે, માર તો એવું કેવું છે મિત્ર કે જે કોલેજમાં જાય છેને. એ એજ અનુભવ લે છે કે કોલેજ પછી શું કરવાનું છે, ને શું નથી એટલે આપણને ગાઈડ લઈન આપે છે એવું બધું ઘણું બધું શીખવા મળે છે. શું કેવું છે મિત્ર મારી વાત સાચી છેને.
હા મિત્રો કે કોલેજ લાઈફમાં જે હતુ તે બધું એજ છે. આપડે બધું ઘણું બધું શીખવા મળ્યું આપણાને આપણે ઘણા બધા અનુભવો થયા. ઘણા બધા મિત્રો બન્યા ઘણા બધા એવા શીખ જીવનમાં મળ કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ બધું આપણે શાળા કોલેજ અને શાળા જીવનમા જ શીખી લીધું જેથી આપણે જીવનમાં હવે કામ બી આવતું છે કે આપણે અમુક વસ્તુ ના કરવી જોઈએ, જેથી આપને હાનિ બી પહોચે અને આપડે એ કરવું બી નઈ જેથી આપડણે આવનાર ભવિષ્યને બી નુકસાન ના થાય જેથી કોલેજમાં તો આપડે એવું શીખ આપે કોલેજમાં એવુ શી છે આપણે પોતાને આત્મનિર્ભર બની ગયા છે અને એવી જાત જાતની અમુક નવી નવી શીખવા મળી છે. કોલેજ લાઈફ એ અને શાળા લાઈફ એના સિવાય બધું કઈ નહી કારણ કે એના વગર આપણે કશું નહી, ચાલ મિત્ર પછી એકાદ દિવસે ફોન કરીએ આપણે
હા મિત્ર થેન્કયુ.